હું તો બગીચામાં બેઠી હતી.
ફૂને છોડ જોઈને ઘણો આનંદ આવ્યો.
મને પણ બગીચામાં સમય પસંદ. કરવો ગમે છે તેનું શાંત વારાવરણ.
હા ખાસ કરીને જારે પંખીઓનો મધુર કરવ સાંભળવા. મળે ને ત્યારે વધુ સારું લાગે છે.
તારે બગીચામાં. કયા કયા છોર છે. ગુલાબ
વાહ ખુબ સરસ તું તેની સમભર કેવી રીતે રાખી છ. હ.
સમયસર ખા. જ જોઈએ હા. એશે હ.
મળી જાય છે.
ક પ્રકારના છોડ વાવાનો વિચારી છે.
સુગંધિત ફૂલો વાળા છોડ અને થોડા સ દઓ છોડ.
એ તો ખુબ સારા વિચાર છે અસર્ય છોડ ઘરમાં. માટે પણ ઉપયોગી બને છે.
હા અને ઘરનું વાતાવરણ પણ તાજું રહે છે.
સાચું છે છોડ સાથે સમય પસાર કરીએ ત્યારે. પ્રસન્ન ર. તો હોય છે.
તું ક્યારેક બીચમાંથી છોડ ઉગાવાનો પ્રયત્ન કર્યો કે.
હા અને એ અનુભવ ખૂબ રસપદ રહ્યો નાનકડો બીજ ધીમે ધીમે મોટો થાય છે તે જોવું મને ગમે છે.
મને પણ એવીીતે વધુ જાણવાની ઈચ્છા થાય છે. જો તને બીજમાંથી જોડ હોય. આ તો સરળ.
તુલસી મે. છેઠ. ધાણા અને કેટલાક ફૂલોના. છોડ સરળતાથી ઉગી જાય છે.
બીજ વાવ્યા પછી કેટલા દિવસમાં અઊંકો દેખાય. તે છોડપ.
છોડ પર આધાર રાખે છે પરંતુ સામાન્ય રીતે થોડા દિવસ. માં નાના અંકોર દેખાવા લાગતા હોય છે.
અંકુર દેખાય ત્યારે.
હા. એવું લાગે છે કે પોતાની મહેનત જીવંત રૂપ. લઈ રહી છે.
મને યાદ છે. એકવખત મેં નાનો છોડો આવ્યો હતો દરરોજ તેને જોવા જતી હતી. એ તો સ્વાભાવિકર્ સાથે એક લાગણી જોડાય.
એ તો સ્ સ્વાભાવિક છે છોડ સાથે એક લાગણી જોડાય જ જાય છે.
તરા બગીચામાં સૌથી પ્રિય છોડ કયો છે.
મને મોગરો સૌથી વધુ ભાવે તેથી સુગંધ આખું વાતાવરણ મહેકાવી દે છે.
મને ગુલાબ બહુ ગમે છે તેના રંગો ખુબ આકર્ષક લાગે છે મને.
મને ગુલાબ બહ. ગુલાબ ના ઘણા પ્રકાર હોય છે. દરેકની સુંદર છે.
સુુંધું ક્યારે કોઈ છોડને બીજી જગ્યાએ સ્થળાંતરિત કર્યો છે. હા પરંતુ તે કામ કરવું પડેને નુકસાન ના થાય તે ધ્યાન રાખવું જરૂરી હોય છે.
હા હા. પરંતુ તે કામ સાવધાનીથી કરવું. પડે. પછ છે.
મૂળને નુકસાન ન થાય.